હેલો નમસ્
નમસ્કાર.
કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
હું બી મજામાં ચલો આજે આપણે સંતરામ મંદિરના મેળા વિશે વાત કરશું.
હા આ ગુજરાત નો ખુબ જાણીતો મેલો પવિત્ર છે.
હા દર વર્ષે ઘણા ભક્તો આ મેળામાં ભાગ લેવા માટે આવે છે.
આ મેળો ધાર્મિક શ્રદ્ધા સેવા અને સંસ્કૃતિનો સુંદર પ્રતીક છે આપડી માટે.
હા સંતરામ મંદિર ગુજરાતના નડિયાદ શહેરમાં આવેલું છે.
હા આ મંદિર સંત શ્રી સંતરામ મહારાજ સાથે જોડાયેલું છે.
મંદિરમાં રોજ પ્રાર્થના અને સેવાના કાર્ય થાય છે.
હા મેળો આવે ત્યારે મંદિર અને આસપાસ ન વિસ્તાર ખૂબ સજવામાં આવે છે.
હા રંગબેરંગી લાઇટ અને ફૂલથી મંદિરનો શણગાર કરવામાં આવે છે.
હા અને મેળો સારું થતા જ ભક્તોની અવર જવર વધી જાય છે.
હા સવારથી સાંજ સુધી ભજન અને કીર્તન ન મધુર અવાજ સાંભળવા મળે છે.
હા ધાર્મિક વાતાવરણ લોકોમાં શાંતિ અને ઉત્સાહ બન્યો છે.
હા ઘણા લોકો દર્શન કરવા માટે લાંબી લાાઈનમાં પણ ઊભા રહે છે.
અને ઘના લોકો બધા લોકો શાંતિ અને નિયમ સાથે પોતાની વારવારની રાહ જોુએ છે.
હા મંદિરના સેવકો પણ સરસ રીતે વ્યવસ્થા સંભાળે છે.
પાણી બેઠક અને માર્ગદર્શન ની સારી સુવિધા પૂરી પાડવામાં આવે છે.
હા મેળો માત્ર ધાર્મિક નથી. પણ સામાજિક એકતા નો પણ સંદેશ આપે છે.
નાના મોટા બધા લોકોએ સાથે મળીને આ મેળાના માં ભાગ લઈ શકે છે.
હા મે મેળો લોકો વચ્ચે પ્રેમ અને સબ સદ્દભાવના વધારવાનું કામ કરે છે.
અહિયાં ઘણા સેવા કાર્ય પણ જોવાવામાં મળે છે.
હા જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે
આ સેવાને ઘણા લોકો શ્રદ્ધા સાથે સકાર આપે છે.
મંદિરમાં પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવે છે.
પ્રસાદ ને પવિત્ર માનીને બધા શ્રદ્ધા સાથે ગહ ગ્રહણ કરે છે.
મેળો માં મેળા મેળામાં ઘણી નાની મોટી દુકાનો પણ લાગે છે.
હા રમકડા ઘેરો વાપરવાની વસ્તુ મીઠાઈની દુકાન ઘણી હોય છે.
હા બાળકો માટે પણ ઘણી મનોરંજક રમતો હોય છે.
હા ચકદોળ નો બીજા રમત સા સાધનાઓ બાળકોને ખુબ ગમે છે.
હસ્તકલાની વસ્તુ પણ મેળામાં વેચાતી હોય છે.
સ્થાનિક કલાકારો પોતાની કલા લોકો સુધી પહોચાડવામાં આવે છે.
આ મેળાથી નાના વેપારીઓને પણ રોજગારી મળે છે.
ઘણા પરિવારો માટે આ અવસર આર્થિક રીતે પણ યોગ્ય બની જાય છે.
હા સ્વચ્છતા નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
હા કચરો યોગ્ય જગ્યા નાખવો જોઈએ આપડે.
હા પોલીસ અને સુરત રક્ષા કર્મચારીઓ પણ ફરજ ભજવતા હોય છે.
તે તેમાંથી બધા લોકો સુ રક્ષિત અને મેળો માની શકે છે.
હા વાહન વ્યવસ્થા માટે પણ અલગ પાર્કિંગની સુવિધા હોય છે.
હા ટ્રાફિકને સંભાળવા માટે પણ ખાસ આયોજન કરવામાં આવે છે.
મેળો ગુજરાત ની સંસ્કૃતિને દર્શાવે છે.
અહિયાં ભક્તિ સાથે પરંપરા પણ જોવાવામાં મળે છે.
હા. મેળા મેળો લોકોને સાથે મળીને રહેવાનો સંદેશ આપે છે.
હા બિલકુલ. એકતા અને સહકારથી દરેક કાર્ય સરળ બની જાય છે.
ધાર્મિક ઉત્સવો સમાજમાં સાકારત્મક ઉર્જા ફેલાવે છે.
આ પ્રકારના મેળો થી સાંસ્કૃતિક વર્ષ પણ જીવંત બની રહે છે.
હા બાળકો પણ આ મેળામાંથી ઘણું સારી બાબતો શીખી શકે છે.
હા બિલકુલ. વડીલો પણ પરંપરા વિશે માહિતી આપી શકે છે.
હા આ રીતે સંતરામ મંદિરનો મેળો ધર્મ સેવા અને સંસ કૃતિ નો સુંદર સંગમ છે.
હા બિલકુલ સંતરામ મંદિર નો મેળો આ અને આ મેળાનું મહત્વ અલગ પણ એવી રીતે જ જાણવામાં રહે છે કે તેવી આશા રાખવામાં આવે છે.
આપણે હવે મેળાની બીજી ખાસ વાતો વિશે વાત કરીએ.
હા આ મેળામાં સવારથી જ ભક્તોની અવર જવર શરૂુ થઇ જાય છે.
હા ઘણા લોકો વહેલા સવારે દર્શન કરવાનું પસંદ કરે છે.
સવારનું વાતાવરણ શાંત અને પવિત્ર લાગે છે.
મંદિરમાં ઘંટનો મધુર અવાજ સાંભળવા મળે છે.
ભજન અને કીર્તન થી આખું વાતાવરણ ધિમય બની જાય છે આપડી માટે.
હા ભક્તો શાંતિથી લાઈનમાં ઉભા રહીને દર્શન કરે છે.
દરેક વ્યક્તિ પોતાની વારી આવાજ સુધી ધીરજ રાખે છે.
મંદિર ના સેવકો દરેકને યોગ્ય માર્ગદર્શન આપે છે.
સેવાભાવ આ મેળામાંથી સૌથી મોટી ઓળખ છે.
મેળામાં ઘણા સમ અ સ્ય સ્વયંસેવકો સેવામાં જોડાયેલા હોય છે.
કોઈ પાણી આપે છે. કોઈ પ્રસાદ આપે છે તો કોઈ બેસવાની સેવા કરે છે.
હા કોઈ વૃદ્ધ લોકો ને મદદ કરે છે
કોઈ બાળકોને સુરક્ષિત રીતે બતાવે છે જગ્યા.
આ બધું જોઈને સેવાનું મહત્વ સામાજ સામાજિક છે.
સેવા કરતા લોકો કોઈ બદલામાં કઈ પણ ઈચ્છતા નથી.
આ ભાવના સમાજ માટે પ્રેરણારૂપ છે.
મેળો લોકોને એકબીજા સાથે જોડાનું. કામ કરે છે.
અહિયાં જુદા જુદા ગામ અને શહેર માંથી લોકો આવે છે.
ભાષા અલગ હોય તો પણ ભાવના એક જ હોય છે.
બધા લોકો પ્રેમથી વર્તન કરે છે.
આ એકદમ સુંદર ઉદાહરણ છે.
મેળામાં ઘણી ખાવાની દુકાનો પણ હોય છે.
ફાફડાા જલેબી ગાઠિયા પફ અને બીજા ઘણા બધા નાસ્તા માડે છે.
મીઠાઈની દુકાનો પર પણ સારી ભીડ જોવામાં આવે છે.
ગરમ ગરમ નાસ્તા સુગંધ વાતાવરણને વધુ આનંદમય બનાવે છે.
હસ્તકલાની વસ્તુ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
હા હાથ થી બનાવેલી વસ્તુની અલગ અલગ ઓળખ હોય છે.
નાના બાળકો રમકડા જોઈને ખુશ થઈ જાય છે.
રંગબેરંગી ફા પણ ઘણા જોવાવામાં મળે છે.
ચકડોળ માં બાળકો અને મોટા બાને આનંદ લે છે.
મેળોમાં હાસ્ય અને ઉત્સાહ બંને જોવાવામાં મળે છે.
સ્વચ્છતા જાળવી પણ દરેકની જવાબદારી છે
હા કચરો ડેફનમાં જ નાખો જોઈએ
પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
પર્યાવરણની સંભાળ પણ એટલી જ રાખવી જોઈએ.
સુરક્ષા માટે પણ ઘણી વ્યવસ્થા હોય છે.
પોલીસ અને સેવાદળ સતત ફરજ નિભાવે છે.
ખોવાયેલા બાળકો માટે પણ મદદ કેન્દ્ર હોય છે.
હા. સૂચના માટે લાઉડ સ્પીકર નો પણ ઉપયોગ કરવામાં આવે છે ત્યાંગાડી
આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ હોય છે.
જરૂર પડે તો ડોક્ટરની મદદ પણ મળી શકે છે.
પાર્કિંગની વ્યવસ્થા થી લોકોને સુવિધા મળે છે.
ટ્રાફિકના નિયા નિ નિયંત્રિત રાખવામાં પન ખાસ પયત્ન થાય છે.
મેળામાં શિસ્ત નું પણ ખૂબ મહત્ત્વ છે.
હા, નિયમ નું પાલન કરવું દરેકની ફરજ છે.
ધક્કા મૂક્કી કરવા યોગ્ય નથી.
સાંતિ અને સમજન સાથે વર્તન કરવું જોઈએ.
મંદિરની પવિત્રતા જાળવવી પણ જરૂરી છે.
સ્વચ્છ અને શાંત વાતાવરણ બધાઆને ગમે છે.
મેળો સમાજમાં સદભાવના નો સંદેશ આપે છે.
પ્રેમ, દયા અને સેવાનો માર્ગ બતાવે છે આપણાને.
નવા યુગમાં પન આ પરંપરા જીવંત છે.
આ ગુજરાતની સંસ્કૃતિ નું ગવરવ છે.
બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકને આ મેળો ગમતો હોય છે.
આ મેળો ભક્તિ સાથે આનંદ પન આપે છે.
દર વર્ષે આ મેળાની રાહ જોવામાં આવે છે.
લોકો ઉત્સાહ સાથે તેમાં ભાગ લે છે.
સંતરમ મંદિરનો મેળો માત્ર એક ઉત્સવ નથી.
તે સેવા, શ્રદ્ધા, સંસ્કૃતિ અને એકતાનું જીવન પ્રતીક છે.
સાચું કહ્યું, આ પ્રકારના મેળા સમાજને સાથે લઈને આગળ વધે છે.
આશા છે કે, આ પવિત્ર પરંપરા ઘણા વર્ષો સુધી આ રીતે ચાલ અવે.
ખુબ આનંદ થયો તમારી જોડે વાત કરીને.
મને પન ખુબ આનંદ આયો.
ચલો, આવજો.
આવજો.